હા હું મજામાં તમે કેમ છો
બસ બસ અમે પણ મજામાં છીએ તો શું તમે પેલા આલોકને જાણો
હા, હા એ મારો જ ભાઈબંધ છે.
હા તો મેં પણ આ લોકનો ભાઈબધં છું. તો મેં શું છે કે એને વાત કરી હતી કે મારે એક નવી બાઈક લેવી છે, તો તેના માટે શું છે કે મેં એને કીધું તું કે તારી પાસે કોઈ કોન્ટેક્ટ નંબ ર હોય તો મન જરાક કેજે, તો એને મન શું ક્યે કે તમારો કોન્ટેક્ટ આપો છે, તો શું તમે મને જણાવશો કે નવી બાઈક માટે તમારી પાસે શું-શું ઇન્ફોર્મેશન છે, કે તમે શું કામ કરો છો તો મન જરાક જણાવશો.
હા તો મને તમે એમ જણાવો કે તમે પેલા કયું બાઈક વાપરતા?
મારી પાસે અત્યારે કોઈ પણ પ્રકાર નું બાઈક નથી, પરંતુ શું છે કે મારી પાસે અત્યાર સાયકલ છે, મેં સાયકલ વાપરું છું. અને હવે મારે બાઈક તરફ જવું છે. એટલા માટે મેં તમને પૂછું છું કે મારે બાઈક લેવી છે તો તમારી પાસે શું ઇન્ફોર્મેશન છે, તો મન જરાક જણાવશો?
હા તો હું તમને પેલા જણાવું, તો તમે પેલા તો સાયકલ હતી એટલે પેલા તમારે તો બાઈક શીખવું પડશે. બાઈક આવડે છે ને?
મને શું છે કે મારી પાસે ખુદનું બાઈક નથી, પરંતુ મને મારા ભાઈબંધોનું બાઈક છે, તે મેં ચલવું છું, કે મેં મારા ભાઈબંધ સાથે ફરવા ગયો હોય કે પછી એમની સાથ એમની સાથે કશે ફરવા ગયો હોય, તો મેં ત્યાં બાઈક ચલવું છું અને મને જે છે તે મારા ભાઈબંધો નો બાઈક આવડે છે. એટલા માટે મને પણ હવે મારા ખુદ નુ બાઈક લેવાની ઈચ્છા થાય છે. એટલા માટે મેં તને કોન્ટેક કર્યો છે. તો શું છે કે લોકો જે છે તે એ પોતાનું બાઈક લઈને તો ફરતા હોય છે, કે પણ હવે શું છે કે રોજ-રોજ તો બધાની બાઈકો પર આપણે જવા ની, પછી શું છે કે લોકોને એવું લાગે કે આવ્યો એની બાઈક નથી ને બી જાના બાઈક પર ફરે એટલા માટે પછી મને વિચાર આયો કે મેં એક કંપ કંપનીમાં જોબ કરું છું, તો એ જ જોબ પ્રમાણે મને એવું લાગે છે કે મારે પણ છે અત્યારે પોતાની બાઈક એક લઈ લેવી જોઈએ. એટલા માટે શું છે કે મેં પેલા એજ ભાઈબંધો જે છે તેમને વાત કરી તી. કે મારે એક બાઈકની જરૂર છે. તો તમે મને વ્યવસ્થા કરી આપશો. તો મને એ આ લોક કીધું તું કે મારી પાસે એક જણનો કોન્ટેક નંબર છે, તો મેં તને આપીશ એટલા માટે મેં તમને કોન્ટેક કર્યો. તો તમે મને બીજું શું કેવા માંગશો?
હા તો તમે આ લોક ના ભાઈબન છો એટલે હું પેલા તો તમને જણાવ કે તમે કંઈ બ કંપનીનું બાઈક જણાવશો કે બજાજ છે, પહી હીરો હોંડા છે, હીરો કંપનીનું છે. પહી સ્પોર્ટ બાઈક છે, રોયલ એનફિલ્ડ કયું, બાઈક કંપનીનું બાઈક ખરીદવા માંગો?
હા મારે જે છે એ રોયલ એન્ફિલ્ડે જે કંપની છે મતલબ બુલેટ જે કયા છે, તે બુલેટ ખરીદવું છે મારે, તો મન જરાક જણાવશો કે એનું બજેટ કેટલાનું હોય? એ તમ મન જરાક એની ઇન્ફોર્મેશન આપજો થોડી.
બુલેટ એ એવી કંપની છે જે રોયલ એનફીલ્ડ તેનું નામ જ પડે ને એટલે તમારે હમજી લેવાનું કે આપણે દોઢ લાખ ઉપર થશે, કારણ કે બુલેટનું જે રોયલ એનફિલ્ડ છે તેનું સૌથી સસ્તા સસ્તું બાઈક પણ એક લાખથી નીચેનું આવ નથી કારણ કે તે મોટા મોટા માણસ અને જે આર્મી છે પોલીસ છે ગવર્મેન્ટનું કામ કરીને આવ્યા હોય ને તેમના માટે બનેલું છે કારણ કે તેમની બોડી હોય તેથી તેમને એ બાઈક બહુ શૂટ કરાય તમારે પર એ તમારી બોડી હશે તો તમારા માટે એકદમ સારું લાગશે કારણ કે આ બાઈક એક મો મોટા અને જાડા વ્યક્તિઓ માટે બનાયલું છે તે અને આ આ બાઈક એ સા એકદમ સારી લૂકનું છે તો હું તમને ડિટેલ આપી દઉં બાઈક વિશે
હા હા તો મને તરફ જણાવો કે શું છે કે મારે રોયલ એન્ફિલ્ડની બાઈક લેવી છે. તો મારી એકલી બોડી પણ છે જેમ તમે કીધું એમ કે આ બોડી વાળા વ્યક્તિ પર વધારે સૂટ થાય તો શું છે કે મારી પાસે એકલી બોડી પણ છે મારા શરીર પ્રમાણે મેં બુલેટ માટે કમ્ફર્ટેબલ છું તો મન જરાક જણાવ છો એના માટેની જેટલી પણ ઇન્ફોર્મેશન જે પછી એને લેવા માટેના બુક કરવા માટેના જેટલા પણ કાગળ જે છે એ મને જરાક એની પ્રોસેસ પ્રોસેસ બધું મને જરાક સમજાવ્યો ને
હા તો હું તમને જણાવ દઉં કે જો તમારે બુલેટ લેવું હોય તો પેલા તો તમારે કાગળિયાની અંદર શોની જરૂર પડશે કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે બેંક ઈ એમ આઈ કરાવો હોય તો બેંકની ચોપડીની જરૂર પડશે બસ એટલા કાગળિયાની જ જરૂર પડે છે કારણ કે આની અંદર બહુ કાગળિયાની જરૂર નથી પડતી અને મેન મેન વસ્તુ કે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે કે તમારી પાસે લાયસન્સ છે ને
ના અત્યાર તો શું છે કે લાઈસન્સ જે છે તે બનાવા માટે મેં એપ્લાય તો કર્યો હતો પરંતુ એ વખતે શું છે કે મારી પાસે મારે ખુદનું બાઈક નતું હવે એમાં શું છે કે તમે લાયસન્સ કરાવવા માટે જાઓ ને તો ત્યાં તમારી નંબર ને એ બધું ચેક કરે કે આ ગાડી કોની છે પછી આ બાઈક કોના નામ પર રજીિસ્ટર છે એ બધું શું છે કે ચેક કરે એટલા માટે મેં અપ્લાય તો કરી હતી પરંતુ પછી મેં કેન્સલ કરાવી દીધી હતી કારણ કે મારી પાસે મારા ખુદનું બાઈક તો હતું નહી એટલા માટે મેં કેન્સલ કરાવી દીધી અને અત્યારે હવે શું છે કે મારી પાસે મે નવી બાઈક લઈશ એટલે એ બાઈક લાઈન મેં પેલા દસ પંદર દિવસ એને સારી રીતના ચલવીશ ને મને આવડી જશે એટલે મેં પછી એનું લાઈસ સં કરાવાય તો શું એવું કરીએ તો ચાલી શકે.
હા ચાલી શકે નને કારણ કે જો તમારે પેલા લાયસન્સ નહી એટલે એમ કહેવા માગુ છું કે જો બુલેટ એ તમારીઅ વ વધારે બોડી છે એટલે તમારે તો ચાલી જાય પરંતુ બુલેટ દ્વારા જો તમે એસીની સ્પીડ થી વધારે જાવને તો તમારે કંટ્રોલ ના રહે એટલે તમારે લાઈસન્સ હોય તો તમે ગમે તે એક્સિડેન્ટ વેસસીડેન્ટ તો તમે બચી શકો છો કારણ કે લાઈસન્સ ના હોય તો તમે જેલમાં પણ જઈ શકો છો તેથી તમારે હું તો એવું જ માનું જયારે તમે બુલેટ ખરીદવા આવો આધાર કાર્ડ લેતા આવજો અને તમારે વીમો ખરીદ લેવું પડશે કારણ કે બુલેટ એ વધ વધારે વજન આવે છે તેનો ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે છે તેથી તમારે જીવનને આપડ કહો કે એક્સિડન્ટ થાય ત્યારે અમુકો ને એવું હોય પણ બની શકે કે વધારે એક્સિડન્ટ થયું હોય કે વધારે ખૂન બેહી ગયું હોય ત્યારે અમુકને એવું હોય કે જારે ઓછા પૈસા હોય અને તેની પાસે સગવડ ન હોય ત્યારે જો તમે જીવન વીમો લીધેલું હોય તો તમને વીમો લીધો હોય તો તમારા પૈસા પણ ન બગડે અને તમે સિફ થી બચી શકો છો તેથી તમારે મેં જણાવ્યું એ બધા કાગળ લઈને આવું અને પહેલા તો તમારે જ જણાવો
હા તો શું છે કે અત્યાર તો લોકો પ્રમાણે મને એવું લાગે છે કે બધા લોકો જે છે તે મોઘી મોઘી બાઈકોને એવો બધો બહુ શોખ રાખે છે એટલા માટે મેં તમને એવું કીધું કે મારે કે છે કે મને બુલેટ નો શોખ છે એટલા માટે મેં તમને બુલેટની વાત કરી તો હવે તમે મને એવું ક એવું કહી શકો મતલબ કે શું છે કે લોકો એમને સારી રીતના આમ બાઈક લઈને ફર તાં હોય છે તો બુલેટની લ જે તમે પ્રઇસ કીધ તે પ્રાઇસ તે દોઢ લાખથી બે લાખ વચ્ચે હોય છે તો તમે મ બીજી કોઈ ઈફોમેશન ના આપવા માંગશો તો એમ એવું જણાવવા મા મતલબ કે તમે જેમ કીધું કે તમે આવો તો આધાર કાર્ડ લઈને આવજો અને આનો વીમો કરાવી દેજો તો એના શું શું ફાયદા રહેશે તો તમે મને જરાક જણાવશો
હા તો હું તમને ફાયદા જણાવું કે જયારે તમારું એક્સિડન્ટ થાય ત્યારે તમારી પાસે ઘણી વખત એવું બની શકે કે તમારી પાસે વીમો હોય અને સામે વાળા પાસે વીમો ન હોય તો તમારું એક્સિડન્ટ થાય ત્યારે એ સામે વાળો વ્યક્તિ કેસ થઈ શકે છે કારણ કે એક્સિડન્ટ થયુ હોય ત્યારે હોસ્પિટલમાં જાઓ તો પેલા તો કેસ ફાઇલ કરે તેથી તમારે એક્સિડન્ટ થયુ હોય તો પેલા તો લાયસન્સ હોવું જોઈએ અને જો વીમો હોય તો તમે બચી શકો કારણ કે હા હામે વાળા વ્યક્તિ ને વધારે વાગ્યું હોય તો કંપની વીમા કંપની હોય તે તેના પેમેન્ટ તમે કહો કે જે તેને નુકસાન થયું હોય તેનું વળતર મળી જાય તેથી આ એક મોટો અગત્યનો ફાયદો છે કે તમે વીમો લીધો હોય ને તો ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો તમને પણ પૈસામાં મલે ને સા મે વાળી વ્યક્તિ મને પૈસા મળે આ એક મોટો અગત્યનો ફાયદો છે તો તમે હું બીજું કઈ જણવા માંગુ કે એન્જિન છે પછી સર્વિસ વગેરે જાણવા માંગશો
હા, તો પછી તમે એવું કરો કે, મને છે ને મતલબ કે એ જણાવો કે રોયલ એન્ફિલ્ડ લઈએ. એના પછી એના એન્જિન ન રિપેરિંગ, પછી નવું એન્જિન બનાવવું હોય, તો એ બધા પાછળ એકચુલી ખર્ચો કેવો થાય કે શું છે કે, ઓઇલથી નાનું ઓઇલ થી માંડીને કે એની બ્રેક ફિટ કરવાથી માંડીને બધું જ તમે જે છે તે મને જણાવો કે કેટલુ ખર્ચો થાય છે.
તો હું તમને જણાવ કે, આ રોયલ એન્ફિલડી એ હીરો હોન્ડા છે બજાજને બાઈક જેવું નથી. કે તમે એકવાર સર્વિસ કરાવોને. પાંચસોને હજાર રૂપિયા ખર્ચો થાય આ રોયલ એનફિલ્ડ છે. જો તમે એક વાર સર્વિસ કરાવો તો તમારા મિનિમમ પાંચ હજાર તો ખર્ચો થઈ શકે, કારણ કે જો આની અંદર એક મહિનાની અંદર તમે જે બાઈક ફેર્યું હોય એ પ્રમાણે તમારે જોઈ લેવું પડે છે. કે ઓયલ આપડે પાંચ હજાર કિલોમીટર એક વખત બ પ્લાન હોય. તેથી તમે તમારે ગણતરી વાની, કે મહિનામાં કેટલું તમે કિલોમીટર બાઈક ચાલવો છો એ બધું અને હું તમને જણાવું તો તમે જયારે પાંચ હજાર ની પણ ચાર હજાર કિલોમીટર ચલાવો ને એટલે તમારુ ઓઇલ બદલાય ત્યાનું કારણ કે તમે જો બદલાઈ દો, તો તમારે ફાયદામાં રહો અને તેનું ઓછી સર્વિસ થાય. જેથી હું તમને જણાવુ. કે જો તમે રોયલ એનફિલ્ડનો વધારે યુઝ કરતા તમે ઓઈલનો વધારે યુઝ કરતા હોય તો તમારે એક કે દોઢ મહિને સર્વિસ કરાવી દેવી તેથી તમારા બાઈકની લાઈફ ટાઈમ સારી રહેશે. તમને કોઈ વધારે ખર્ચો કોની જાણવા માંગશો.
બસ બસ તો હવે શું છે કે મને આ બધું સાંભળીને મેં તમારી પાસે જે છે તે હવે બુલેટ જે છે તે બુકિંગ કરવા માંગુ છું તો તમે મારા નામની એક બુલેટ બુકિંગ કરી દેજો અને તમે મને જરાક આજ નંબર પર પાછો વોટ્સપ કર દેજો કે તમારે જ્યારે છે એની ડિલવરી ક્યારે લેવા આવવાની છે તો શું છે કે મને જરાક ખબર પડે તો અમે બધા ઘર પરિવાર ના જે છે તે શું છે કે આખા ઘરમાં હજુ પેલી બાઈક લેવાય છે તો એટલા માટે શું છે કે આનંદ ને ખુશીઓમા એ બધા પરિવાર વાળાને મે લઈને આવું તો મને જરાક ખાલી તમે વોટ્સઅપ પર મેસેજ કરીને અથવા તો કોઈ રીતે જણાવ દેજો કે શું છે કે બધા અમે પહોંચી જઈએ તો સારું તો મારે કામ છે તો હું જાઉં છું તો આપણે જયારે રૂબરૂ મુલાકાત થશે તો ઈ શોરૂમ પર ત્ત્યારે આપણે વાત કરશું ઓકે.